હમ. કઈ ની તેને યાદ કરું.
હા બરાબર. કોઈ નઈ બાર આટા માર્યા કરું.
ઘુમને આએ. હસ.
હું.
હ ઓકે.
સવારે વહેલા આવી જશે ને
હા.
કેમ કે ગારી લ‌ઇ ને જવાનું છે. નવ વાગે
હમ સારું હમ.
કા. ખાઘુ.
હું ખાધું તોય ખાધું.
હા જમી લિધુ.
હમ સારું.
હમ બીજા બધા આવેરા કંપનીમાં.
હમ આવી ગયો.
બધા આવેલા રવિન્દ્ર વિશાલ ને બધા.
હમ બઘાં.
હા.
હું કરતી થુ.
ત જે બાંધી આપેલુ તે વળી ભીંડા.
હમ.
નીચે લીખા હોય ને.
હમ.
ચાલ નહીં આપણે ફરવા જઈએ હિલસન હિલ વરસાદ જોવાો પડે ને પછી જશું હો ને
હમ
હાને
હા.
હલો.
આચ્છા.
હમ. તે જયુંરુ ને મક્કા ડેમ. ગનેેશ તો કઈ નહી ગૂગલ મેપ છે ને ગૂગલ મેપ નો ઉપયોગ કરને જો હા
હા હમ
હું કરી તું આ સુંદર્ય બિદડી બ
હમ
હમ
હમ કઈ ને હું કામ થઈ ગયો હ થ
હમ બરાબર ઠીક છે વાત કરને જરાસ
હમ